જય શ્રી કિષ્ણ બેન, મજામાં છો તમે કેમછો.
ખુપણ મજામાં છું.
ઇસકૂલમાં સાયન્સ પ્રોજેક્ટમાં કરવાનું છે, અમના સાથે કરીએ.
એકદમ સાચી વાત છે, ટીમવર્ક થી કામ જલ્દી સારું થાય છે.
ટીમવર્કનો મતલબ જે બધા મલીને એક લક્ષ માટે મહેનત કરી.
હા એકબીજાની મદદ કરની અને અ ઈગો સાઈડમાં રાખવો, એજે પેલે કામ બનાવીએ તો કોનું કામ શકવું. હશુંમ કર રહેછે.
હૂ રિસર્ચ અને ચાર્ટ બનાવીશ, તુ મોડલ બનાવી અને પ્રેઝન્ટેશન બને મલીને પ્રે પ્રેક્ટિસ કરીએ.
હા સમયનું વીજાવ વિભાજન જરૂરી છે. નહીં તો ઝઘડો થાય ટીમમાં વિશ્વાસ હોવી જોઈએ. તે એકબીજા પર શંકા નથી હોય છે.
હા ભૂલ થાય તો દાટવાનીજ. બને સુધારવાની વાત કરીએ સંવાદ સાફ હોવો જોઈએ. જે મનમાં હોય એ સીધું કવુ.
હા વોટ્સઅપ ગ્રુપ બનાવીએ. અ રોજ અપડેટ આપીએ, કોઈ બીજી હોય તો એનો બદલો. બીજો કામ સાંભાળીએ.
હા ટીમમાં લચીલા પણ હોવું જોઈએ, સળતા હોય તો છે. બધાને આપીએ એટલો ક્રેડિટ નાલે.
હા અને નિષ્ફળ નિષ નિષ્ફળતા હોય તો અને આ બંને મલ્લી ના કારણ શોધીએ ટીમ લીડરની ભૂમિકા નિભાવવી પડે પણ હુકુમ નહીં
હા સલાહ આપી ને બધાની રાય લેવી
એકદમ સાચી વાત થઈ મહાત્મા ગાંધી પર ટીમજી ના આંદોલન ચલાવ્યા હતા આ એકતા જે શક્તિ છે, ઈઝરોને સાયન્ટિસ્ટ પણ ટીમ વર્કથી ચંદ્રયાન ભેજે છે.
હા એક એક નાની બોલથી ક્રિકેટમાં પણ એ ખેલાડી છે, અમારે તો પણ ટીમ જે જીતે હા ફિલ્ડિંગ બોલિંગ બેટિંગ બધાનું યોગદાન છે
કંપનીમાં પણ પ્રોજેક્ટીગ જે જીને સમય પર પુરાન થાય હા માર્કેટિંગ ટેકનિકલ અકાઉન્ટસ બધા સાથે ટીમમાં વિવિધતા હોય જ નવીન આઈડિયા આવે
હ એક કલાકાર એક ટેકનિકલ એક ઝગડો થાય તો પાંચ મિનટ લઈ અને પછી વાત કરવી
હાં ગુસ્સામાં નહી નિર્ણય આ નહીં લેવાનુ એકબીજા તો તાકતનો પહેચાનવી કમજોરીમાં મદદ કરવી એ તું બોલવામાં સારું છે. હું લીખવામાં
હ આ વાત તમારી સાચી અને મીટંગ
એ જે સાચું થયું અ સમય ઈજ્જત મદદ એ તો એને હફતે ફીડબેક મીટિંગ કામ કરું થયા પછી સેલિબ્રેશન પણ જરૂરી છે
હા પિઝા પાર્ટીથી કામ બાર વઢ જાય હા અને શીખવાનું પણ બધુ મલે
હમ એકદમ સાચું થયું ઈસ્કૂલમાં ગ્રુપ ડિસ્કશન ભી માર્ક્સ પણ વધે એ જે ઇન્ટરવ્યુમાં પણ ટીમ વર્ક પૂછે છે.
હાં ચલો આપની ટીમ બેસ્ટ ટીમ બને એકતા, મહેનત અને વિશ્વાસ સાથે
ટીમ વર્ક જ એક પ્લસ એક ગ્યયાર હોય છે તો અલગ અલગ હોય ને દો, સાતે હોય તો ગ્યાર હોય છે.
હા લે ટોપિક ફાઈનલ કરીય સોરોજા સરું મડું હું સામાન લાવીશ અને હું પોસ્ટર અને ડાટા તૈયાર કરીશ સાડા પાંચ જો લાબ્રેરીમાં મા આ આવી,
આ તમારી અવાજ નહી આવી થકી,
પપ્પુ સમય પર આવીશ.
હા હા,
હાલો.
હા હા આવી થી થકી
હા સારું હું મોડલ તો સમાન લાવીશ
અને હું પોસ્ટર અને ડાટા તૈયાર કરીશ
સામે પાંચ બજે લાઈબ્રેરીમાં જાવીશી જ પર સમય પર આવીશ
હા જો સાંભલે છે, અને ઈ તો પ્લાન અધુરો રહે છે.
ઓર ટીમવર્કમાં સબસે જરૂરી અ ગુણ છે એકબીજાને સાંભલવા
હા સ્કૂલના ફંક્શનમાં પણ ટીમથી જે ડાન્સ કમાં સફળ થાય હા કોરિય પ્ર્રાફર મ્યુઝિક મ્યુઝિક લાાઈટ બધા સાથે ઓફિસમા પ્રોજેક્ટ મેનેજર ટીમને મોટવેટ કરે છે.
એકદમ સાચું થયું પણ હુકુમ નહી સાથે કામ કરે છે. નાસામમાં પણ હજાર સાયન્ટિસ્ટ એક સાથે રોકેટ બનાવે
હા એક બો વિષદ રૃપિયા એમ આ રચના રચનાત્મક હોવી જ નિચ ગવાની
એકદમ સાચું થયું અમ અ ય હું પણ અ ટીમમાં આલોચના રચનાત્મક હોવી નીચે નહી દેખાવગી
હા આ ભલ જ છે, અને બદલે આવી રીતે કહીએ કહો સમય ફીડબેક આપરો આરોમાં નહી હા રોજ પાંચ મહિના રીબ્યુ કરીએ તો સીધા જુદી થાય ટમમાં હ કોઈનીાય સિમતી ચ જન્યુની પણણ
હા કદાચી એની આઈડિયા આઈડિયાથી પ્રોજેક્ટ બદલાવ ઝઘડો થાય તો બ ન્યટ ન્યુટ્રલ વ્યક્તિ સમસ્યા સોલ્વ કરે એ જે ટીમવર્ક થી લીડરશીપ સ્કીલ પણ ડેવલપ થાય.
હા જવાબદારી લેવાથી આત્મવિશ્વાસ વધે
સ્પોર્ટ્સ માં કોમ કો કોચ ટીમને એક સૂત્રમાં બાંધે છે, એ જે ધોનીની કપ્તાનીમાં સાદા સાથે રમતા
હા સ્ટાર્ટઅપમાં ફઉન્ડરે ડેવલપર ડિઝઇનર ટીમથી જે સક્સેસમા ઝોમેટો પેટીએમ પણ ટિં થી જે બધ ઘરમાં પણ ટીમ વાર મમ્મી રસોઈ. બજારમાં ત તારમાં બધા મળીને તૈયારી કરીએ
એ જે સાચી વાત થઈ ને તમારી વાત એકદમ સાચી છે ટીમમાં અહંકાર નું હોય. હુની બદલે આપણે ક્રેડિટ લેવાની હોર્ડ નહીં કરવાની નવા મેમ્બર મેં ટીમને સામેલ કરીને ટ્રેનિંગ આપે બડી સિસ્ટમથી જલ્દી સ કે ટારગેટ નનુ નાનો ભાગ્મે બાટો તો આસાન લાગે પાંચ હજાર શબ્દ નો પ્રોજેક્ટ રોજ પાંચસો કર્યો
હા ડેડલાઈન ફિક્સ કરીએ પણ નજીલા પણ રાખજો હા કોઈ બીમાર પડે તો બી જો સપોર્ટ કરેરથી ઇનોવેશન આવે દિમાગ મળે છે, આઈડિયા વધે છે.
એકદમ સાચી વાત થઈ, ઓર બ્રેઇન સ્ટોમિંગમાં દસ આઈડિયા માંથી એક બેસ્ટ
હા અ ફોલતા ત બેોની ડરવોલું નહીિ એ સાથે તો હિમત આવે
એકદમ સાચી વાત હૈ થોમસ એડિસન હજાર બાર ફેલ થયા પણ ટીમથી બલ્બ બન્યો સમય ટીમ પર મજાક મસ્તી પણ હોય તનાવ નહી. કામની સાથે દસ મિનિટ ગપ્પા પણ ઓનલાઈન ટીમે ઝૂમ ગૂગલ મીટથી કનેક્શન
હા અને ટલો સ્ટેશનથી કામ્રે ભાષાને કલ્ચર અલગ હોય તો પણ ઈજ્જત જરૂરી છે.
હા ડાયવર્સિટી સ્ટ્રેન્થ ટી માર્કેટિંગમા મોબાઈલ સાઈડમાં રાખવ ફોકસ કરો છે.
હ અને જેના ભલેથી ભેજું.
હા, એકદમ સાચી વાત છે. નિર્ણય બધાની સહમતીથી લે એક તરફા નહીં. હા વોટિંગ કરીને ફાઈનલ કરો, ટીમ વર્કથી પ્રેશર ઓછો પ્રોડક્ટિવિટી વધુ દો ઘંટાનું કામ ત્રીસ મિનિટમાં પૂરું કરું. ચલુ આપણા ઓર ઉર્જા પ્રોડક્ટમાં રોલ ફાઈનલ કરીએ.
હા હું રિસર્ચ પેપર અને ડેટા કલેક્શન હું મોડલ બનાવીશ અને બજેટ અને પર્સ અને પ્રેઝેન્ટેશન મને મળીને
હરરોજ અને રાતભરે આઠ બજે અપડેટ કોઈ અટકે તો તુરંત કોલ કરી એ જે ટીમ સાથે આપણે ટીમ બેસ્ટ ઉદાહરણ બને. એ જે ચલો કામ પર લાગી જાયા.
હા. જે ટિમવર્ક એકતા
હા ચલો કામ પણ લાગી જઈએ ઓર જય એક એકતાનું સાથે કામ કરવાનું ઓર અ કામનું પૂરું અ મ મન વણમેસ રાખવાનું. ઓર તલોની દુસરા વિષય પર પાછા વાત કરવાનું. અ તમે આવશો?
આવશો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.